જય શ્રી કૃષ્ણ બેન!
જય શ્રી કૃષ્ણ
કેમ છો તમે
હલો
કેમ છો તમે
હું પણ મજામાં છુ, તમે ક છો.
હુંઈ પણ મજામાં છુ. આજે હું તમારી સાથે એકદમ નવા સમયનું અને યુવાઓ સાથે જોડાયેલો વિષય લઈને આપ વિષય પ છે આપપની વિશે કન્ટ ક્રિટર નવી કશે નું સુવણ આવશે
આજનો સમય ડિજિટલ યુગનો સમય છે. લગભગ બધા લોકો પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ છે. આ ઇન્ટરનેટ એ દુનિયા ને નાની બનાવી દીધી છે, આજે આપણે ઘર બેઠા દુનિયા પણની માહિતી મેળવી શકીએ છીએ. આ બદલાવની સાથે એક નઈ કારકિર્દ જન્મ છે.
સવાલ એ છે કે કોન્ટેન્ટ ક્રિએટર કોણ હોય. જે વ્યક્તિ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બ્લોગ પઈકાાસ અથવા બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર વિડીિયો ફોટો લેક ઓડિયો અથવા જ્ઞાનભરી માહિતી બનાવીને લોકો સુધી પહોંચાડે કોે ક્રિએટર કેવાય
કોન્ટેન્ટ ફક્ત મનોરંજન માટે જ નથી હોતુ. ઘણા લોકો શિક્ષણ આપે ઘણા ખેતી વિશે જણાવ છે. ઘણા હેલ્થ અને ફિટનેસ પર વાત કરી છેએ કોઈ બિઝનેસ શીખવાડે છે તો કોઈ મોટિવેશન આપે છે.
હમ આજે આજે હજારો યુવામા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે ઘણા લોકો પર બેઠા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, એને પર એ પાચન પષાની મહેનત ધીરજ અને સતત ભાવના હોય છે.
એકદમ સાચું થયું કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે ફક્ત મોતગ કેમરા જરૂરી નથી શરૂઆત સાદા મોબાઈલથી પણ થઈ શકે જરૂરી એ સાચી માહિતી સારું પ્રેઝન્ટેશન અને નિયમિત મહેનત
જો આપને દરરોજ કેક એ એવમ શીખી એ લોકના ઉપયોગી માહિતી આપીએ અને ઈમાનદારી થી કામ કરીએ તો સફળતા જરૂર મળે
આજના સમયમાં કોન્ટેન્ટ ક્રિએટર ફક્ત એક શો શોક નથી પણ એક સમાજ ન વ્યવસાય અને નવી કારકિર્દ બન્યો છે.
અંતમાં હો એટલું જ કહીશ સમાજ સાથે બધુ બદલનાર વ્યક્તિ આંગલ વધે છે ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરો છે.
એકદમ સાચું થયુ હવે આપણે જાણીએ કે કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે કયા ગુણો જરૂરી છે.
સૌથી પહેલો ગુણ છે, સર્વજના સર્વના જ સર્વા સર્વજનાત્મક વિચાર અર્થાત ક્ર ક્રિએટિવિટી જો તમે બીજાથી અલગ અને નવમ વિચાર લાવો છો. તો લોકો તમને જરૂર પસંદ કરશે
બીજો ગુણ છે, આત્મવિશ્વાસ શરૂઆતમાં ઘણા લોકો તમારી મજાક ઉડાવશે કોઈ કહેશે કે આ બધું કરીને શું મલવાણુ પણ જો તમને તમારા ભરોસા હશે તો એક દિવસ જે લોકે તમારી પ્રશંસા કરશે
હ ત્રીજો ગૂણ છે, નિયમિતતા એક દિવસ વિડીયો મૂકીને પછી એક મહિના સુધી ગાયબ રહી જશો તો સફલતા મલી મળવી મુશ મુશ્કેલ બની જશે નિયમિત કામ કરનાર વ્ય તી જે આગલ વધે છે.
ચોથો ગુણ છે, છત અને ઈમાનદારી ખોટી કબર અફવા અથવા લોકોના ગુમરાહ કરના કં ટેન્ટ ક્રિએટર ક્યારે પર બણાવ નથી સમજાને સાચી અને ઉપયોગી માહિતી આપી એ આ પણી જવાબદારી છે.
મિત્રો આજે ઘણા પ્રકારના કોન્ટેન્ટ ક્રિએટર છે. કોઈ એજુકેશન વિડીયો બનાવે છે, કોઈ કુકિંગ શીખવાડે છે. કોઈ ટ્રેવલ બ્લોગર છે. કોઈ ટેકનોલોજી સમજાવે છે, કોઈ હેલ્થ અને ફિટનેસ પર કામ કરે છે.. કોઈ કોમેડીથી લોકોને હસાવે છે. કોઈ મોટિવેશન આપે છે, કોઈ બિઝનેસ અને ફાઈનાન્સ શીખડાવે છે. આ બધા સમાજ કે કેક ને કેક આપી રહ્યા છે.
એક સારા કન્ટેન્ટ ક્રિએટર ને ઓળખ એના ફોલોવર્સ એથી નથી એના પણ એના વિચારોથી થાય લોકો ફોલોવર્સ હોવા હોવા છતાં જો સમાજને નુકસાન થતું હોય તો સફલતા નથી. પણ અચ્છા ફોલોવર્સ હોયા છતાં તો કઈના જીવનમાં સારા બદલાવ લાવી શકાય
આજે ઘણા વિદ્યાર્થી પોતાના અભ્યાસ સાથે સાથે એજ્યુકેશનલ વિડીયો બનાવી જે વિદ્યા બીજા વિદ્યાર્થીઓને મદદ કરે છે, ઘણી ગૃહણીઓ રસોયા વિડીયો બનાવીને લાખો લોકો સુધી પહોંચાવી છે, ઘણા હ કિસાન ખેતી ને નવી પદ્ધતિ બનાવી છે, બીજા કિસાનોને મદદ ક છે.
એકદમ સાચી વાત થઈ બેન હવે આપણે કન્ટેન્ટ ક્રિએટર બનવાના ફાયદા અને જવાબદારી વિશે વા કરીએ આજે સોશિયલ મીડિયા એ દુનિયાને એક બીજા સાથે જોડી દીધી એ જો આપસી પાસે મારે વિચાર, જ્ઞાન અથવા કલા હોય એ તો ફક્ત આપણા ગાવ સુધી સીમિત નથી રહેતી એ દુનિયાના કોઈ પણ ખૂણા સુધી પહોંચી શક શકે છે.
કોન્ટેન્ટ ક્રિએટર બનવાનું સૌથી મોટા ફાયદા એ છે, કે આપને પોતાની ઓલગ મ મળે છે. આપના કામથી લોકો આપને ઓલખે છે. જો આપને સારું કામ કરીએ તો સમાજમાં સન્માન પણ મલે છે.
બીજો ફાયદો છે, કે આર્થિક કમાણી યુટ્યુબ ફેસબુક, ઇસ્ટાગ્રામ બેન્ડ એન્ડ પ્રમોશન ઓનલાઈન કોર્સ એફિલિયટ માર્કેટિંગ જેવા ઘણા માધ્યમોથી કમાણી થઈ શકે છે. પણ મિત્રો પૈસા કમાવો એક માત્ર લક્ષ્ય ન હોવું જોઈએ પહેલું લક્ષ્ય લોકોનુ ઉપયોગી અને સાચું કન્ટેન્ટ ઉપવાનું હોવું જોઈએ.
આ સાથે જવાબદારી પણ વધે છે આજે સોશિયલ મીડિયા પર ખોટી ખબરો અફવાઓ અને ભ્રમ ફેલાવતા વિડીયો ખુબ જોવા મળે છે. આવા કોન્ટેન્ટથી સમાજને નુકસાન થઈ થઈ શકે છે. પતલે એટલે એક સારા કોન્ટેન્ટ ક્રિએટર એ ક્યારે પણ. ખોટી માહિતી આપવી જોઈએ નહી.
બીજી મહવી વાત એ છે કે બીજા ના કોન્ટેન્ટની નક નકલ કરવાની બદલે પોતાના વિચારથી કોપી કરવાની. મૌલિકતા જ જાચ સફળતા આપે. મિત્રો આપણે એવા કોન્ટેન્ટ બનાવીએ જે બાળકોયુ યુવા અને સમાજની પ્રેરણા મળે. પર્યાવરણ શિક્ષણ સ્વાસ્થ્ય સંસ્કાર ટેટ ટેક્નોલોજી મહિલા સશક્તિકરણ. વિત્તીય જાગૃતતા જેવા વિષયો પર ઉત્તમ કોન્ટેન્ટ બની શકાય.
એક સારો કોન્ટેન્ટ હજારો લોકોને પ્રેરણા આપી શકે. છે અને એક ખોટો કોન્ટેન્ટ હજારો લોકોનો ગુ ગુમરાહો પણ કરી શકે છે એટલે આપને હંમેશા સાચી માહિતી. સારા વિચાર અને સકારાત્મક સંદેશ ફેલાવાનો પ્રયાસ કરવા જોઈએ.
એકદમ સાચી વાત થઈ એ છે સાચો કન્ટેન્ટ ક્રિએટર તે તો તે હિ અ મનક ભરોસે કરે છે. ઓર મનક માનવ ભરોસો કરે છે તેથી. કન્ટેન્ટ દેખવા લાગીએ વોચ કરવા લાગી એ. ઓર પછી હ પણને અ કમાઈ વેણું સ્ટાર્ટ વવો.
આ વાત તમારી સાચી છે. કોન્ટેન્ટ ક્રએટર એટલે બહુ સારી કમાઈ નો ફાયદો હોય છે. લોકોકા પણ આપને બહુ સારા જાણે છે.
એકદમ સાચી વાત થઈ. આજના સમયમાં ઇન્ટરનેટ એ દુનિયા બદલી નાખી છે પહેલે લોકો ફક્ત. ટીવી રેડિયો અને અખબારથી માહિતી મોલવા હતા. પણ હવે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, દ્વારા લાખો લોગ ફ્રી માહિતી મળે છે આ બધા પ્લેટફોર્મ પર જે વ્ય વિડીયો ફોટો લેખ જ્ઞાન મંજૂરી ના અંદે શિક્ષણ આપે છે. તે કન્ટેન્ટ ક્રિએટર કહેવાય છે. કન્ટેન્ટ ક્રિએટર બદલું એટલું સરળ નથી રોજ નવા વી ચાર્જ લાવવા સારા વિડીયો બનવાના એડિટિંગ કરશું. દર્શકો સાથે જોડાયેલા રહેવું અથવા સતત નવી વસ્તુ શીખવી. તો ખૂબ માટે ખૂબ મહેનત અને સમય જોઈએ. સારા કન્ટેન્ટ ક્રિએટર ની એક વિશેષતા હોય છે કે સાચા અને ઉપયોગી કન્ટનર આ કન્ટેન્ટ. આપે છે ખોટી ખબર અફવા અથવા. લોકોનો ગુમરાહ કરનામાં માહિતી ક્યારે પણ. શેર ન કરની જોઈએ કારણ એ કે અકાઉન્ટ. ક્રિએટરની સમાજ પ્રત્ય જવાબદારી હોય છે સાચું કીધું
વાત તમારી સાચી છે અંતમાં હું એટલું જ કહીશ ડિજિટલ દુનિયામાં
ચલો.
ચલા ભે આપા પાછા વાત કરે હા જય શ્રી કૃષ્ણ.